હેલો હલો
હા તૃષા બોલો-
હા તૃષા બોલુ તમે કોણ
હું સ્વાતિ.
ઓકે ઠી છે
બોલ તું ક્યાંથી છો? હલો હ ઓકે ફેસ્ટિવલ આવશેર કે જોઈ શકો-
ફેસ્ટિવલ વિશે જ ને-
હમ હ ફ્ટઓ રશે જ હવે ત્રણ મહિનો આવશે એટલે-
કે હવે ફ્યુ ડેઝમાં હ ગભરી વ્રત આવશે- કવિ વરતમાં કેટલું બધું નવું નવું હોય.
જુ બઉ જ વસ મજા આવે આ ઈન્ડિયામાં એતો હશે- તે આપણે ફેસ્ટિવલ એન્જોય કરીે લઇફ એન્જોય કરીશ.
હ તમે બી કર્યા હશે ને- વ્રત વ્રત એવું તમે બી કરી જશે ને
ના ભાઈ આપણેે કશું નહી કર-
એવું છે હા-
અપવાસ કરવાના હે ત હા ગમે ત અપવાસ કરવાના-
અપાસ કરવાના ગમે પણ નહી કરે એમ- અહ હું કરું છું મારે હવે વ્રત આવશે, વ્રત ચાલે છે મારું. મારે ત્રીજું આવશે હવે.
ત્રીજુ આવ તારી એજ કેટલી અતાર?
એજ હશે નાઈન્ટી, નાઇન્ટીન.
નાઈન્ટીન? મારી કેટલી છ ખબર છ? આ તો તારો
ઓહ થર્ટી એઈટ.
ફોટી ફાઈ.
ઓહ, હા.
જરૂરત નહીં.
હા એ તો છે.
તું ક્યાંથી બોલું છું?
એવું તો ના કહી શકાય, પણ ગુજરાત થી જ.
ગુજરાત માં
હા.
પછી વ્રત આવશે, વ્રત પછી હવે તો ફેસ્ટિવલ્સ જ આવશે મોનસૂન સિઝનમાં બધા.
સિઝન દિવાળી સુધીને બધા આપણે ફેસ્ટીવલ જ ફેસ્ટીવલ જ છે.
હા એ સારી પણ આ સિઝન મજા આવે.
આમ મજા આવ પણ વરસાદ પડે ને એટલે ના ગમે.
હા, વરસાદ પડે એટલે ના ગમે, પણ વરસાદ બી કેટલા ટાઈમ થી નહી આવતો. હા, હા. એ બી છે, વરસાદ તો પહીં આવો જોઈએ, પણ ફેસ્ટિવલમાં ના આવે તો વધારે સારું.
તમાર લોકોએ નવરાત્રીએ સ્ત્રી જાય બોવ.
શું?
અમાર લોકોની નવરાત્રી સુધી
હા નવરાત્રી માં ખાલી નવરાત ત્રીમાં પાછળ ના ફાઈવ ટુ સિક્સ ડે ના આવો જોઈએ. પન એ ટાઈમે જ હેરાન કરે છે, લાસ્ટ હા, લાસ્ટ યર બી એવું જ કરેલું ને.
હમ્મ. પણ નવે નવ દિવસ ના આવે તો હું વાંધો છે?
હા, તો બી વાંધો નહીં, તો વધારે મજા આવે.
હા પછી
હા.
એટલે તાર નો જ, બધા નો જાવાના.
હા.
પોતે ચાર પાંચ દિવસ જવાની એટલે કે ચાર પાંચ દિવસ ના પડે તો ચાલે. આ આવું ન ચાલે હો યાર. અમે લોકો તો અહ ના અમે લોકો તો પહેલા દિવસે જ જઈએ. પેલા દિવસે ના ના અમે લોક તો અહીયા જઈએ છીએ આપડે.
બે ત્યાં હા. હા, ત્યાં આગળ જાવ હમ્મ અમે અમે એ ટાઈપમાં જઈએ ગમે ત્યાં જઈએ અમદાવાદ જએ આણંદ જએ ગમે ત્યાં જઈએ.
બરાબર.
તો લાસ્ટ ડે માં જ જઈએ, આગળના દિવસોમાં નહીં જતા.
ના ભાઈ અમે તો પુરા નવે નવ દિવસ એન્જોય કરી જ લેવાનું.
હા. પણ તમારે તો એ જે પ્રમાણે જે પ્રમાણે એન્જોય કરવા મલેત ને, અમારે તો સ્ટડીઝ ને એવું બધું હોય એટલે પછી ટાઈમ ના મળે ને.
તમાર લોકો સ્ટડી હોય તમારે ઘરની જવાબદારી ના હોય?
હઓ.
હમ્મ, એ શોખ પર ડીપેન છે.
હા, એ બી છે.
હમ્મ, અમે લોકો બી સ્ટડી કરતા હતા તે વખત અમે લોકો તો સવાર તમારે તો ટાઈમ બહુ ઓછો થઈ ગયો છે અમારે તો સવારે રાત્રે નવ વાગ તેમ ઘણું થાય તો સવારે સાત સાત વાગે પતે તો સાત વાગે દૂધ લઈને જ ઘરે આવાનું. આહી શું તૈયાર થ તૈયાર થને કોલેજ ખુલ જઈયા આઈયા સુઈ જવાનું પછી છ વાગ્યા નું ધંધે લાગવાનું ત્યાં જ્યાંને સુધી તને ત્યાં અહીંયા જે પેરવી છે એ બધું કરવાનું સાત વાગ્યા પછી.
એ ટાઈમ પર બહુ મજા ન હોય પણ અત્યારે કેવું થઈ ગયું છે સ્ટડી હોય જોબ્સ હોય આ હોય તે હોય ને પેલા ફોર ડેઝ શોખ છે પણ એટલો બધો નહીં ખાલી લાસ્ટ ટાઈમમાં જ પબ્લિક વધારે જોવા મળે એટલે અમે ત્યારે જ જઈએ.
બરાબર.
હા.
પણ અત્યારે ટાઈમ બી એવો થઈ ગયો છે ને એટલે પેરેન્ટસ ને બી એ નાનો નાનો
ઘરેથી બી પરમિશન મળે જો ફ્રેન્ડ સાથે તો તો બી પરમિશન ના મળે કઝિન્સ ને બધા હોય એમની સાથે જવાનું. ભાઈયો હોય એવી રીતના જઈએ ફ્રેન્ડ સાથે તો ભગી એક દિવસ મલે.
હમ્મ, અમારે તો ફ્રેન્ડ ને ક હમ્મ બધા ભેગા હતા ને એટલે મારે વાંધો નહતો આવતો.
હો એવું હોય ને એ બહુ લકી માણસ કેવાય.
ફ્રેન્ડ બધા સાથે અમારે કેટલા ન પચીસ થી ત્રીસ જણ નું ગ્રુપ હતું અમારું.
ઓહો એટલે બધુ મોટું ગ્રુપ?
તો કઝિન ફ્રેન્ડ બધા ભેગા થાય ને
હા, તો તો વધારે મજા આવે હા.
અમે લોકો કત્યાં ગરબા રમેલા છે ખબરસ યુનાઈટેડ વેમાં યુનાઇટેડ વેમાં.
ઓહો.
તા તો
તો બઉ ગરબા ક્વીન લાગો.
અરે બાપા બઉ જ શોખ હતો અત્યારે શોખ શાવ મરી ગયો છે એવું કહું તો ચાલે. અત્યારે તો ર રમતી નથી છોકરાઓ જોડે જવું પણ મારે પછી પાઠ પૂજા પાઠ ને બધું કરવાનું હોય ને
હમ્મ એટલે અત્યારે એ હોય કે ભઈ ચાલ્સ હોય બધું ના મેનેજ થાય ને અને એજ બી થાય પછી બોડી બી પેલા જેવી ના રેહ ને જવાની થોડી વે
એ બી નહી રે પગેટ કામ તો કરવા જઈએ ને. કઈ પડ્યા પડ્યા તો છોકરાને તકલીફ કરી મૂકી આપડે.
હા, એ બી છે.
હમ્મ, એ વખતે એન્જોય કરી લીધું
હા તેવુંજ ને બધો સમય આવે એ જ,
એ વખતે એટલે કો છું ને યંગ હોય એ વખતે એન્જોય કરી જ લેવાનો પાછળની લાઈફમાં ખબર નહી કેવું આપણને સા સહી મળ છે. કેવી મળે છે શોખ આપડા પૂરા થાય ના થાય હમ મારે એવું છે મારે, મને જરાય ગરબા નો શોખ જ નથી પણ મને બહુ જ શોખ છે. અહી શોખ મરી ગયો.
હ એ તો ધીમે ધીમે સમય જાય એમ.
હા બસ એ થઇ જાય એટલો વાંધો ના આવે.
હમ
એટલે ટાઈમ બી મેનેજ કરીને આ ટાઈમ જે હોય ને એને એન્જોય, તરવીવાનું
કરીએ જ છીએ થોડો તો કરીએ જ છીએ એવું નઈ કે બિલકુલ નહી કરતા.
હમ હ શ કરી... એકદમ છે નહી લાઈફ ન તો કઈ ભરોસો નહી. આપડા
એ તો છે જ એ તો હો ભગવાન ના એમ, ડીપેન્ડ
હા એટલે ભગવાને કીધું ઉપર આઈપુ છે આપણને. કે હું એન્જોય કરીને અ ફૂલ ઓફ એન્જોય કશું બાકી નહી રાખ્યું.
હ
તું કોલેજમાં છે?
હા- બંને સાથે પેરેલલ હમ. હમ હમ હમ
તો અ ટાઈમ મેનેજમેન્ટ કરે એટલે વાંધો નહીં હવે.
હા ત બી અત્યારની જે પ્રમાણે કલ્ચર પ્રમાણે થોડું તો ડિપેન્ડ પોતાના પર રહેવું જોઈએ અને પેરેન્ટ્સ પર કેટલું? રહી થો તો ઇડિપેડન્ટ બનુ... પડેને તેના કોસ્ટ એ બધું કેટલું વધુ છે એટલે પાર્ટ ટાઈમ!
પાર્ટ ટાઈમ અને સારું છે ને મળે છે આપ અમર વખત તો નહોતું મળતું.
હા, ના અત્યારે તો અવેલેબલ હોય એટલે એવી રીતના થઈ જાય.
હમ, એ જેમ જેમ આપડે આ મોટા છે એમમ- કલ્ચર આખું બદલાય છે એલે પ્રમાણે આપણે બદલાય એટલે,
હમ. પહેલાના કલ્ચરમાં અને અત્યારના કલ્ચરમાં કેટલો ડિફરન્સ છે જયારે તમે, તમે જે- ત્યાં જે એજ ના છો એની અરાઉન્ડ જ મારા મધર એજ ના હોય તો એ ટાઈમે આખું ડિફરન્ટ હતું. અને આ ટાઈમ એ ડિફ્રેન્ટ છે. એ ટાઈમે તો કેું હતું ગર્લ્સ ને બહુ સ્ટડી કરવા બી ના મળતા. ન ત્યારે તો સ્ટડી કરવા..
ના ના ના ના, ના. અમારા પ્રમાણમાં નથી અમારી કરતા હવે પહેલાના જ- કે ઇનલોસ કરતા ને! એ વખતે્યાંતા ભણતા કાર અમારી એજ ના તો બધ બ અમારી એજ તો બ જ.... પેન્ડિંગ ને બ બરાબર છે.
ના અમારા અમારી કાસ્ટમાં કેવું હતું પેલા એવું હતું કે અમારા જે મધ- ને જે અરાઉન્ડ તમારી એજની અરાઉન્ડ જ છે એમાં બી કેવું છે બઉ- ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી ઇનપ છે એવું હતું એ ટાઈમે!
ના ના. અમારી કસ્ટમાં તો છોક, અત્યારે અમારી કાસ્ટમાં છોકરીઓ વધાર ભણેલી છે છોકરાઓ ઓછા છે.
હમ.
અમારી કાસ્ટમાં એવું છે છોકરીઓ બહુ જ મસ્ત ભણેલી છે, ન છોક છોકરાઓ ભણેલા છે કે નહી એટલે હવે પ્રોબ્લેમ એજ થાય છે કે છોકરી ભણેલી છે. હા, એટલે
જેમાં એમાં બી ગર્લ્સે જ વધારે ટોપ કર્યું બોઈઝે તો કેટલું ઓછું કર્યું. એનો બી આપણે ક્રઇટેરિયા જોઈએ તો અત્યારે એવું થઈ જ અત્યારે એ છે કે ગર્લ્સ ને, એ કરવું છે અને બોઈઝ ને નહી કરવું.
ના પ્રોબ્લેમ શું છે ખબર છે મેન મારો મારો શન છે ને એવું કે, કે અત્યાર તો છોકરીઓને કેટલું બધું આમ કન્સેેશન આપે છે અને કેટલું બધું એ લોક કોની રિઝર્વેશન સીટ ને બધું હોય છે. તો હું એવું ઇચ્છું કે તમારા પૂર્વજોએ જે પાપો કર્યા છે ને, એવું તમે ભોગવો છો. છોકરોન પેહલા ભણવા નતા દેતા, જનમવા નતા નતા દેતા. આ મોદી આવ્યો એટલે એને બધું જ કર્યું. એટલે હવે અમે ભણીએ તમે રો અભણ.
હા, એ બી છે. એ પ્લસ પોઈન્ટ છે.
તો એ મને કેટલી વાર કે જો છોકરીન આટલું કરી આપે છોકરાઓ કરી આપે મેંતું તારા ભોગ લાગે, તારા ભોગ લાગે તો છોકરો બનીને આવું કા છોકરો છોકરી બનીન આવુતુંન તા.
હ, એ તો એ તો. એ તો ભગવાન પર ડિપેન્ડ છે ને?
તો. પછી એટલે મેરેજ પુર્વ જનમમાં પાપ કર્યા ને તમે ધોવો અવે.
હા એ બી છે, હવે કઈ બી જોઈએ ગવર્મેન્ટ, ગર્લ્સને જ બધા એ આલે છે.
ગવર્મેન્ટ ફી બી આપે છે ને છોકરીઓને, હવે છોકરી ઇન્ડિપેન્ડન્ટ થવા માંડી છે ને એટલે હવે આખો સમાજ પણ નહી બદલય રહ્યો તૃષા!
હા હા. બધે એવું છે. અમારી કાસ્ટમાં જ્યાં જોવો ત્યાં બધે એવું છે. બધી સોસાયટી બધી કોઈ બી કલ્ચર કાસ્ટની સોસાયટી જોઈ બધે એવું જ છે.
તો પછી એટલે. હવે આવું આજ અને હવે શું થયું છે પૂરું પ્રધાન દેશ છે ને, એટલે એ જ સહન નહીં કરી શકતો. એટલે પ્રોબ્લેમ વધારે વધી ગયા છે. હા! અને પુરુષો કરતાં સ્ત્રીઓ આગળ નીકળી હસ પેહલા એવું હતું કે સમોવન કહેવાય. સાથે ચાલે. હવે છોકરી આગળ નીકળી ગઈ છે. એટલે પુરુષોથી સહન નહીં થતું, એટલે એની જે સમાજમાં જતા ડીવોર્સ કેમ વધી ગયા છે? આના લીધે. કારણ કે આપણાથી આગળ આપણે એ લોકો આગળ આપડે નીકળી ગયા ને સહન નહી થતું.
અને એ લગન ઘરે કામ બી નહી કરવું, એમ કે આપણે જ આપણે જતા હોય તો આપણે બંને મેનેજ કરી શકે, તો એમનાથી થોડુંક બી મેનેજ ના થાય, ચાઇલ્ડ એકનું થોડું હોય બંનેનું હોય તો બી મેનેજ
અરે બાપા આ તો આ તો કેવું બોલી તું ખબર તને પેલું આ તો શું કેવાય કે આ તું જગા જ કર જેન્સ બી કરવાના એગ્રી બી થાય ને, તો એની મમ્મીઓ ના કરવા દે હું વાત તારું, આ તો કઈ તારું કામ છે? એ થાય શું વાત કર છ?
હા એ બી છે. અન પાછું અ બધાના ઘરે એમની મધર બી હોય
કરવા દે. એટલે પ્રોબ્લેમ આ થાય.
હ.
હા ચલ, હું હવે તને કોલ કરું મારો બી એક કોલ બાકી છે.
ઓકે હા.
ઓકે! હું તને કોલ કરું પછી. ઓકે. ચલ બાય.